ષ્ હેલો જય શ્રી કૃષ્ણ
અવાજ આવે છે બેન?
હા આવે છે તમે કેમ છો?
હું પણ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં. કેમ છે? તમારી સાચું સાસું તેને. તમારા.
બદ સાસુ અને સસરા બધા મજામાં છે. બધા જમ બધા મજા મજામાં છે. અને જમી લીધું અને બધા બપોરના આરામ કરીએ છે.
હા સાચી વાત છે ઘરમે તો સાસુ હોય ને તો એટલે એવું લાગે છે કે ઘરમે આપણે વડીલ હોય ને તો એટલે સરસ લાગે છે
સાચી વાત કેને આપણા સમાજમાં સાસુ અને બહુ નો સંબંધ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ને ઘણા લોકો સંબંધને મત વેદ અને ઝઘડા સાથે જોડે છે પણ હકીકત માં તો અસંબંધ પ્રેમ વિશ્વાસ અને સન્માન પર આધારિત હોવું જોઈએ છે કેમ કે સાસુ ગરમે હોય ને તો અ બધી રીતે માહિતી આપે છે કે કેવું કે કેવું કામ કેવી રીતે કરવાનું છે અને કેવા રિશ્તેદારો ન આવો ભગત કેવી રીતે કરવાનું છે તો આ બધું સાસુ સાસુ માહિતી આપે છે
આ તો વાત સારી કઈ તમને કે આપણે જો બાર આપણા ભારતીય સમાજ ના પરિવારને પરિવાર નું ખુબ તો આપવા અમે આવે છે કેમ કે પરિવારમાં ઘણા સંબંધો હોય છે પણ ને બઉ સમ સૌથી નાજુક અને સુંદર સંબંધો માંથી એક છે કે આ સંબંધને તો. મજબૂત બનાવવા માટે પ્રેમ ને વિકાસ ધીરજને સમજદારીની જરૂર પડે છે
સાચી વાત આ તો સઈ સા સાચી વાત કઈ
કેમકે લગ્ન પછી એક દીકરી પોતાનું ઘર ને માતા પિતા. અને બાળપણ ની યાદો ને છોડીને એક નવા પરિવારમાં પ્રેશ કરે છે ને. એટલે એના માટે આ એક ખું પરિવર્તન હોય છે. કે એવા તય જો સાસ સાસુને આપણાપ પ્રેમને હિંમત આપે. ને તો વહુને ક્યારે કેટલા પણ અનુભવ આપતો નથી.
સાચી વાત અને. જયારે એક દીકરી લગ્ન પછી શાસ્ત્ર આવે છે ત્યારે તે ફક્ત ઘર નહી બદલતું પણ તેનું આખું જીવન બદલી જાય છે. નવા લોકો નવા રિવાજો અને નવા વાતાવરણ સાથે સમાજ યુન કરવું. એના માટે સહજ નથી હોય એવા સમય જો સાસુ અને દીકરી જેવા. પ્રેમ આપે ના તો બહુને નવું ઘર પણ પોતાનું ઘર લાગવા માંડે છે.
હા આ તો વાત સાચી છે તેમ કે આ. અને દીકરી જતે પોતાનું ઘર છોડીને આવે છે ને માતા પિતાનું ઘર છોડીને આવે એટલે નવો પરિવાર માં પ્રવેશ કરે છે. તો એના માટે બીજી તરફ છે કે બઉુની પણ જિમ્દારી કે સાસુને સાસુ નો આદર કરવ તેમના ત્ આપે છે અને પરિવાર ના સંસ્થને સાચું બઉ ને બને એકબીજા ને બદલવા એકબીજને બીજા ને બદલવા કરતા એ સમજવા સમજવાની કોશિશ કરે તો ઘણા પ્રશ્નો
સાચી વાત. અને બીજી બાજુ વ પણ મન ફરજ છે તે સાસુનો આદર કરે. તેમના અનુભવમાં માંથી શીખ્યા અને પરિવારની પરમ પરપરા અને સંસ્કારને સમજાવી કોશિશ કરે. સમજવાની સમાન અને પ્રેમ બંને તરફથી હોય ત્યારે સંબંધ. મજબૂત બને છે.
હા ઘરમાં તો. અને ઘણા ઝઘડા તો નાની નાની ગલત પામી. શરુ થાય છે. કે જો બને શાંત મન થી બેસીને વાત કરે. તો મતભેદ. બદલાતા નથી અને સાળ કરી. ને અને. સાસુમાં ઘરમાં સાસુ અનુભવ એ બઉ નવા વિકાર લાવે છે. એ અનુભવ અને નવો વિચાર સાથે મળી જાય ને. તો ત્યારે પરિવારે બધા. એ તો બધા નહી એવ જરૂરી છે.
સાચી વાત આ તો બહુ સરસ વાત કઈ અને અ કોઈ પણ સંબંધ વિશ્વાસ વગર લાંબો સમય. શકતો નથી જો સાસુઓ ને. બઉુ ખુલ્લા દિલે એકબીજા સાથે વાત કરે એકબીજાની ભાવના સમજે અને નાની નાની વાતોને મનમાં રાખે. ના રાખીને તો જ ઘરમાં હંમેશા સુખ શાંતિ અને આનંદ રહે છે.
હા આજના સમયમાં તો બી આજના સમયમાં તો. પરિવાર હોય કે નાનો પરિવાર. એકબીજા પતિ સમાન રાખવુ. એ કેમ કે મીઠા શબ્દ ના અને તમે એકબીજાની અને આ નાની વાતો સં એ બધું બનાવી દે છે.
સારું આ તો બહ સરસ વાત કઈ અને ઘરે કે એવી જગ હોવી. હોવી જોઈએ જ્યાં પ્રેમ સહયોગ અને અપના પણ મળે. સાસુ ઘરની અનુભવી સદસ્ય હોય છે. જયારે બહુ નવી ઉર્જા અને નવા વિચાર લાવે છે અને મીઠાઈની પરિવારને
અને પરિવારને આગળ વધારવાનું કામ બહુ સરસ રૂપ કરે છે.
સાચુ ગયેલી તમને ને યાદ રાખવાની વાત છે કે સાસુ પણ કોઈ દીકરી હોય છે ને. અને બઉ પણ કોઈ ના ઘરની લાડકી દીકરી હોય છે. જયારે આ ભાવનાથી એકબીજા ને જોવામાં આવે ને. ત્યારે પ્રેમ વધે છે ને અને મતભેદ ઘટે છે મેં તો. એટલું જ કઈ કે સંબંધ પ્રેમ થી બને છે વિશ્વાસથી. ઇ ટકે છે ને અને સંબંધ. ખીલે છે સાસ સાસુ બઉ નહી. મા અને દીકરી બનીને જીવીએ એકબીજાને. સમજવાની જરૂરત છે.
સાચ. વાત અને ઘર એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં પ્રેમ સહયોગ અને અપનાપન મળે છે આ વાત સાચી એટલે સંબંધમા મજબૂત બનાવવા માટે અહંકાર નથી પણ પ્રેમ જરૂરી છે આરોપ નહીં પણ સંવાદ જરૂરી છે. અને ટીકા નઈ પણ પ્રોત્સાહન બહુ જરૂરી છે.
સાચું કયું તમને કે ઘરમાં ઘર ઈટ અને પથ્થરથી નહીં પણ પ્રેમ વિશ્વાસ અને સન્માનથી જ બને છે. આ તો પ્રેમને જીવંત રાખવામાં સાસુ અને બઉ નું. સંબંધ ઘણો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કે આપણા તો સમાજમાં અકસર સાસુ અને બહુ ના સંબંધ. વિશે નકારાત્મક વાતો. મે સાંભળવાં મળે છે કે ફિલ્મોને ધારાવિક કો ને અને મજાકમાં પણ આ સંબંધને ઝઘડા સાથે જોડવામાં આવે છે. પણ હકીકત તો એ છે કે હજારો પરિવારમાં સાસુ અને બ‌ઉ નો પ્રેમ યોગ અને સન્માન. સાથે જીવન જીવતા હોય છે. કે એવા સુંદર ઉદાહરણો માંથી તો આપને પ્રેરણા લેવી જોઈએ.
સાચી વાત અને. જે ઘરમાં સાસ બહુને દીકરી માને છે ને એને સાસુને માતા સમાન. સન્માન આપે છે એ ઘરમાં સુખ. સુ સમ્ધિ અને શાંતિ હંમેશા બની રહે છે.
આ વાતચીત તો તમને સારી કઈ કે સાસુ બઉ ના દીક. દિકરી માને એટલે તો બઉ પણ સાસુ ને માં માન. મારી જાય મારી જાય તે લગ્ન પછી તો બહું તો એક નવા ઘરમે આવે છે ને તેનું વાતાવરણ રિવાજો ને જીવનશૈલી બદલાય જાય છે. એને અપનાપન અને સારાથી સારા ની જરૂર હોય. છે જો સાસું સાસુને દીકરી સમાન આ રીત ના આપે ને. તો બઉ પણ દિલથી એના એ ઘર ને પો. પોતા નું ઘર માની લે છે.
સાચી વાત અને. સાચી વાતો બઉ. સાસ અને બહુને સંબંધો બહુ જ પવિત્ર હો હોવું જોઈએ. અને સાસને બહુને પણ દીકરીનો સન્માન આપવુ જોઈએ અને બહું ને પણ સાસને માતા નો સન્માન દેવો જોઈએ.
સાચું કયું હોતન બઉ પણ જો સાસુ ને માતા પિતા સમાન આદર આપે ને એના અનુ અનુભવને સાંભળે ને અને પ્રેમ થી વ્રત તો ઘરમાં વિશ્વાસ નો માહોલ બને છે.
સારું બઉ
સારું હમ્મ